કેમ છો.
મજામાં તમે કેમ છ.
બહ મજા એકદમ ખૂલ મજા. આજે મેં ખૂબ જ અગત્યનો ટોપિક વિશે વાત કરવા જઈ રહ્યો છ. દરી છે ઓનલાઈન શોપિંગ ન અનુભવ. કેમકે આજે આધુનિક યુગમાં. મને લાગે છે ઓનલાઈન શોપિંગ ખૂબ જ વધી ગઈ છે એવું લાગે છે. તો ઓનલાઈન શોપિંગ વિશે તમારું શું માનવું છે.
તારી વાત તારી વાત સાચી છે ઓનલાઈન શોપિંગ કરે ને તો. ફાયદા ભી રહી ને કેટલાક નુકસાન ભી થયા આમ તો ફાયદા તો કેવું કે આપણે પ પહ બી કેટલાકસાા લે એ લોકો. પૈસા ઓછા લઈ ને. આપડે આપડે કેવું કે જલ્દી ટાઈમ નો બચાવ કરે એ લોકો આમ સમય નો બચાવ કરે આમ. તો તેમાં બેી ફાયદાવા મને લાગે જેના લીધે મેં બી ઓનલાઈન શોપિંગ કરું એમ.
હા હા બર. આ આજકાલ ઓનલાઈન શોપિંગમાં જેમ કે ફપ રવિન્દ્રા. એ બધી એપ્લિકેશન એ આજે ટ્રસ્ટેડ બની ગઈ છે. પરંતુ આજે ઘણી બધી લિંક શેર થઈ રહી છે. જે ખોલ ડાયરેક્ટ અ ફ્લિપકાર્ટ એમેઝોન કેવું બધું ખુલી જાય છે પણ એ લિંક ખરેખર ખ તેમાં ઘણા બધા સ્કેમ થઈ શકે છે. તેમાં મતલબ. એ ડ્રોપ એ ઓર્ડર આવી પણ જાય છે પણ એમાંથી બધું ખોટું ખોટું વસ્તુઓ નીકળે છે. તે બાબત તો તમારું શું માનવું છે.
ત વા થકીી છે. એવી જ રીતના મારે કેવું થયેલું કે મારે દોસ્તાર હતો આમ તે દોસ્તારે ઓનલાઈન એકાદ કોઈ બી લિંક પર ક્લિક કરીને મગાવી લીધું. તો તેને કેવું થયું કે સ્વેટર આવી ગયું. બારસો રૂપિયા ત્રણસઠ સે જોગસ વેટર પછી તો ભાઈ તો રોડે ગયોો. તારું શું કેવાનું એમાં
બરાબર એ તો ઓનલાઈન શોપિંગ આજકાલ. તેનો ઉપયોગ મેં તો મારો તો આજ સુધી અનુભવ ખુબ જ સારો રહ્યો છે કેમકે મેં ઓનલાઈન શોપિંગ કરું છું તો ખુબ જ સાવચે પૂ કરું છું કે. કોઈ ઓનલાઈન કેમ થઇ જાય કે આમ તેમ કરીને. તો હ તમારા ઓનલાઈન શોપિંગનો અનુભવ જણાવશો.
મેં તો એમ જેવ કેમ કે મેં તો બધું ઓનલાઈન જ જેવું ગાવું. જેમ કે કપડા મંગાવવાના કે ઇલેક્ટ્રોનિક કે વસ્તુ કઈ કે આમ કે તે એમ બધું આપડે તો ઓનલાઈન જ મંગાવીએ મારા. ભાઈ ઓનલાઈનમાં આપડ ફૂલ ટ્રસ્ટ એમ. કે ફ્લિપકાર્ટ કે એમેઝોન કે મિંત્રા કે જે આવે તે આ ત્રણ વેબસાઇટ. કે ચાર મીસો બી ટ્રસ્ટેડ આટલી વેબસાઇટ ને આપણે લખેલું ટ્રસ્ટેડમ. ને વેબસાાઈટ પરથી મગાવવાનું હોય તો ટ્રસ્ટેડ પરથી જ મગાવવું આમ એટલે આપડને તકલીફ પડે નહી તો એવું જેવું રાખેલું મેં તો. તો હું કે
બરાબર ઘણી ખરી એપ્લિકેશનો અ અ ઓર્ડર ઓર્ડર ડલીવરી કરે પછી પણ સાત દિવસની અ સાત દિવસ સુધી તે લોકોને આપડણે ઓર્ડર રિટર્ન કરી શકીએ છીએ આપણને કોઈ વસ્તુ સુનાની કમી હોય કે એવું કઈ હોય તો આપડણે કઈ રિટર્ન કરી શકીએીએ તેનું તમારે શું માનવું છે
આવાજ તારી હચી છે પોયરા મારે કેવું થય ખબર કે આજે મે લેવા ેલો એક ઓફલાઈનમાં જીન્સ એમ તો હજાર ના પાચે એમ કેને મને બેગી જીન્સ ની જગ્યા સ્કીની ફે સ્કીની જીન્સ આપી કામ તો રિટર્ન માટે અમે ફોન કરું તેમ કે મેં તો રિટર્ન નહ લેવાનું એમ આવાજ કેમ થાય તો પછી તો તેવા લોકોને તો હુંજ જવું કેમં
વાત તો સાચ છે આજે કાલ ઓનલાઈન શોપિંગને કારણે ઘણો ખરો સમય પણ બચે છે આપડો એવું નથી લાગતું.
ઓનલાઈન ના કારણે સમય તો બચે જ હાથે હથે આપડે જવા બી નહ પડે આમ કે થે. આપડે ઘેર આવીને આપી જાય એ લોકો આમ એટલે તે આપડ ને ફાવે એમ એવું બધું.
હા તમારી વાત એકદમ સાચી છે કે એ લોકો જે ડિલિવરી ઓર્ડર આપણે એડ્રેસ આપીએ હો ત્યાં ઘર બેઠા આવીને આપણને ઘરે વસ્તુ આપી જાય છે તો એ આપણા માટે એક લાભદાયક વસ્તુ છે આપડી શું કે ભાઈ. સમય પણ બચત થાય છે અને બધી જ વચચે આપ ફાયદો થાય છે તમારું શું માનવું છે.
હા એ વાત તો તમારી સાચી જ છે અ જેમકે હમણાં જોવા જઈએ તો કોઈ બી વસ્તુ આપણે ઓનલાઈન મંગાવી હોય ને તો એમાં ડિસ્કાઉન્ટ પણ વધારે હોય છે આપણે ઓફલાઈનમાં કમ્પેરમાં જોઈએ ને તો કેટલી વાર ઓફલાઈનમાં એ લોકો વધતારે ચાર્જિસ કરે છે અને બાર્ગિંગ કરવા પણ એટલું ઘટડતા નથી. તો એ કમ્પેરમાં આપણે ઓનલાઈન જો કોઈ બી વસ્તુ મંગગાવીએ તો એમાં વધારે ફાયદો થતો હોય છે. આકોર્ડિંગ ટુ મી.
હા બિલકુલ સાને ઘણી ખરી વાર કેવું કે આપડે દુકાનદારો પર જઈએ. તો હ તે લોકો મતલબ કપડા ખોડે ને એવું ઉપર એમ તેમ તો તે આપણને જબરજસ્તી અ વસ્તુ અ પકડાવે છે તો આપણેે જબરદસ્તી સીડી લેવું પડે છે ભલે ગમતું હોય કે નહી ગમતું હો એ પણ લેવું પડે છે. પરંતુ ઓનલાઈનમાં એવું નથી આપડે જે ગમતું હોય એ જેટલી વસ્તુ તો ગમતી હોય તે જ આપડણે જોઈ જોઈને મંગાવી શકીએ. છી તો તમારી પર શું માનવું છે.
ઓનલાઈન માં એમ કેવું હોય કે ભાઈ બધી વસ્તુ મળી જાય આપણને. જેમ કે ઓનલાઈનમાં આપણે શર્ટ થી ઇલેક્ટ્રોનિક એ બધું એક જ જગ્યા મળી જાય. જયારે આપડણે કોઈ બે થી ત્રણ વસ્તુની ખરીદી કરવી હોય ત્યારે કેટલી સ્ટોર પર આપણે વિઝિટ કરવું પડે. તો મુશ્કેલ થી તે ર તે વસ્તુ મળતી હોય છે. તો મને એવું લાગે છે કે આપડે ઓનલાઈન જો મંગાવીએ કોઈ બી વસ્તુ તો એમાં વધારે ફાયદા થતા હોય છે.
હા બિલકુલ સાચી વાત છે તમારી પણ આજે ક્યારે ટીવી વોશિંગ મશન ફ્રીજ ફર્નિચર બધું બધી મોટી મોટી વતુ આપણે ઓનલાઈન મંગાવવી જોઈએ કે આપણે પોતે મોલમાં અથવા કોઈ બી ડિમાડમાંને આવી બધી વસ્તુઓ ટાઈમ લેવી જોઈએ તમારે શું માનવુ છે.
મારું માનવું એવું છે કે ભાઈ મે તો ઓનલાઈન મંગાવવા વાળો વ્યક્તિ મેં તો ઓનલાઈન જ મગાવ ઓનલાઈન કેટલું સસ્તું પડે ઓફલાઈન ફર્નિચર સ્ટોરમાં ત કોઈ બી ફર્નિચર જોવા જાય. તો તને એટલા પ્રાાઈઝ હાય કે એ લોકો કેસે ને કે તને લેવાનું એ મન ના થાય ઓનલાઈનમાં તરે ખાલી જોવાનું હોય કે ભાઈ હમણાં તો એ લોકો અ થ્રી ડી નો ઓપ્શન પણ આપે છે કે ભાઈ તું લાઈવમાં વીઆરમાં જોઈ શકે છે કે કેવી રીતના પ્રોડક્ટ છે. તો એ રીતના તો મને લાગે છે કે ભાઈ સારું છે ઓનલાઈન જ સારું પડે આપણને.
હા સાચી વાત છે પણ મારા ઘરવાળા ના બાજુ બાજુમાં રહેતા હતા. દોડ એક વર્ષ કેમ થઈ ગયું હતો કે તે લોકો એ મંગાવ્યું હતું ઓનલાઈન સોફા ટાઈપ ખુરસી આવે મંગાવ્યું હતું ઓનલાઈન પરંતુ લાઈવમાં જોયું તો તે સોફા ટાઈ ખુરશ નહી હતીું પરંતુ તે પ્લાસ્ટિક ની જ ખુરશ હ તો એ કાકા જોડે બહ મોટો સ્કેમ થઈ ગયો અત્યારે. તો તે કાકા ત્યારથી તે ઓનલાઈન શોપિંગ કરતા જ નથી.
ના ના ના એ કાચા મૂર્ખા કે વાઈ તો. કારણ કે જોઈને મંગાવવાનું હોય રિવ્યુ જેવી વસ્તુ હોય તે રિવ્યુ જોવાની હોય. અને ઉલટી સીધી વસ્તુ આવી જાય તો એને તો રિટર્ન કરવાનો ઓપ્શન છે જ તો એ તો કાર કા કાકાની મૂર્ખાય થઈ.
હા વાત તો સાચી છે પણ કાકાને રિટર્ન પોલિસીની કોઈ ખબર જ નહી હતી કે આટલા દિવસમાં રિટર્ન થાય કે શું થાય. એ બધું કઈ ખબર ન
મારું કેવું તો એવું કે આવા કાકા જેવા ઘરડા લોકોને સમજ ન પડતી હોય તો ઓનલાઈન શોપિંગ કરવી જ ના જોઈએ ચૂપચાપ જઈને ઓફલાઈન સ્ટોર માંથી લઈ લેવું જોઈએ.
હા બિલકુલ સાચી વાત આજે ઘણી ખરી મોટી મોટી એપ્લિકેશનો જેવી કે ફ્લિપકાર્ડ, મિત્રા એપ અમેઝોન જેવી ઘણી બધી એ ફ્રી ડિલિવરી પણ આપે છે. અને તે આપણા ઘ મોટા મોટા ડિસ્કાઉન્ટ પણ આપે છે. તો તે બાબત પર તમારું શું માનવું છે?
ડિસ્કાઉન્ટ તો મોટા મોટા હોય છે એમાં કોઈ છે જ નહી. કેટલી વાર આપડે આમ અમુક વાર થાય છે કે કેટલી વસ્તુ એવી હોય જે આપ લનમાં જોઈને લઈએ તો થોડું સારું પડે જેમ કે કોઈ ઝુંમર લેવો હોય ઓનલાઈન તો મસ્ત દેખાતો હોય પણ ઓફલાઈન થોડો અલગ દેખાય તો પછી ર રિટન કરવાનું મન થાય કે ના પછી આપડે પીલું કરવાનું મન થાય. તો મારું કેવું એમાં એવું છે કે એ વસ્તુ ના આપડે પછી કેવું કરવું જોઈએ કે ઓફલાઈનમાં જઈને જો આવવું જોઈએ.
હા બિલકુલ સાચી વાત છે. તમારી પણ આજે બધી એપ્લિકેશનો પોતાની રિટર્ન પોલિસી જે સાત દિવસ ને ચૌદ દિવસ ને એવી લગાવી રહી છે. પણ અમુક વસ્તુ રિટન થતું જ નથી એ પણ્ ની મને તો ભૂલ લાગે છે. તમારી શું છે?
મારું તો એમાં એવું જ કેવું છે ભાઈ બધી વસ્તુ રિટર્ન થાય જ છે પણ જે વસ્તુ નહી થતી જે વસ્તુ મા રિટર્ન પોલિસી જ નહીં હોય તે મંગાવો જ નહી.
હા. વાત તો તમારી સાચી છે. પરંતુ અ આજે એપ્લિકેશનમાં ઘણા બધા ફ્રોડ પણ થઈ રહ્યા છે. તો એ ફ્રોડ વિશે તમાર શું માનવું છે?
ફ્રોડ તો થઈ રહ્યા છે જેમ કે કેટલા એવા અગ્ઞથી લોકો હોય છે જે લોકો ભ ખબર નહી પડતી હોય ને કોઈ પણ વેબસાાઈટ પરથી કઈ પણ ઓર્ડર કરી દે છે. એવું વિચારતા કે ભાઈ આ તો ફ્લિપકાર્ટ છે ફ્લિપકાર્ટની વેબસાાઈટ પછી મંગાવીએ છીએ. એવી રીતના પછી મૂર્ખાપંથીકને મંગાવે છે અને સ્કેમ થાયને બેસી રહે છે. તો એવા એવી જગ્યા જો જ્ઞાન હોય તો જ મંગાવવું જોઈએ. કોઈ બી વસ્તુ જોઈને મંગાવી જોઈએ. આંખ બંધ કરીને મગાવવા જઈએ તો સ્કેમ થવાને ચાન્સ ઓનલાઈન વધી જાય છે.
હા બિલકુલ સાચી વાત આજે ફાસ્ટ ડિલિવરી જેવી કે એપ્લિકેશન જેવી કે બ્લિંકિટ છે જેપ્ટો છે. ઈન્સ્ટામાર્ટ છે આવી બધી એપ્લિકેશનો આજે ખૂબ જ માર્કેટમાં ચાલી રહી છે જે ફક્ત ને ફક્ત ઓર્ડર કર્યાના દસ થી વીસ મિનિટમાં તેનો ઓર્ડર આપી દે છે. તો એ એ આપણા માટે એક ફાયદો છે કેમ કે જો આપણે ટ્રાવેલિંગ નો ખર્ચો પચે અને આપડે કઈ લેવા જવાનું હોય તો ઘર બેઠા તરત ને તરત મંગાવી શકીએ. અને કઈ પણ વસ્તુ તરત હવે તો તેમાં પણ થઈ શકે છે એની સુવિધા પણ ઓપન કરી છે. તો આ બાબત પર તમારું શું માનવું છે એ સુવિધા કેવી છે?
મારું તો કેવું સિમ્પલ છે ભાઈ એ લોકો કોઈ બી વસ્તુ ઈમરજન્સી માં જોઈતી હોય તો એવી વધારે મદદ ફૂલ થાય છે.
હા બિલકુલ સાચી વાત. તો છે ને આપણે આજ રીતે નવા ટોપિક પર આગળ પણ વાત કરતા રહીશું.
ભલે ભલે ભલે ભલે ભલે મારા ભાઈ.
ઓકે.